નમસ્કાર બવ બવ મજામાં
તમે કો સોનતી બીજી
હઓ શોંતિ છે ખાવા ખાધું
હઓ અમે જમી લીધું તમે?
અમી એ ખાધુ થોડું હલકો હલકો ખોરાક
ચમલ ચમલ કો હલ હલકો હલકો ખોરાક કર્યો
રાત તોમાંરે બેડી તકલીફ પડે સે
તકલીફ પડે છે એમ પેટ બેેટ વધી ગ્યું લાગે.
હા ઇટલે જ કે હલકો ખોરાક પચ પચતું નથી હારખરી રિતે
તો તમારે પાચન ક્રિયામાં તકલીફ લાગે
કોઈ દવા હોય તો જણાવો ને હારી
દવા તો અમે માર્કેટિંગ વાળા હો કેતા હોય તો
એ હારી ઓમ ખોરાક બોરક હારો પચે
આયુર્વેદિક
ગમે તે ચાલે
ચો ક ટેબલેટ આવે હે
ટેબલેટ આવે એમ
હમ્મ
હ કેવી ગ લેવી પડે
લેવાની વડી ખાધા પેલી લેવાની છે મને કોઈ એવું આ નહી અમે તો ફાર્માસી અમે કોએ સીએ નહીં
હું
પણ તો એવું નોલેજ હોય કે થોડું થોડું આ કાધા પેલા લેવાની પછ ખાવાનું એટલે થોડું પાંચન હારુ થાય
એવું એમ
ના કે પછી એટલે પેલું આારડે આવે હતો આયુર્વેદિક આારડે
હા ચક નામ તો હોભરડિયું હે
યા દેખો તો એ સારું
એવું એવું જ કરવું પડે કારણ કે મારેં બધું ના કે પેટમાં ભરા આવ ને એ બધું તું રિયો સે તે નહી પછી ઊઘ નહી આવતી રાતેે
એ પેલો આરડે બહુ આયુર્વેદિક હોય બધું આપડ હવ હું કેવાય મારી એરું લઈ દો હારું
ચ મેડિકલમાં
હવ આજુ બાજુ કોઈ પણ મેડિકલ સ્ટોર હોય બધે મલી રે છે
તો લાવુ પડશે
હઓ લાઇ દેવાનું
લાવવુ પડસે ન કે ખોટું પેટ વધે જાય છે અને ખોરાક કોઈ તો નહીં એવું લાગે છે મને
તો આજૂ બાજ જીમ નહીં ચોય
જીમ તો છે પણ દૂર છે અમે તો ગોમડામાં રેછે
ગોમડામાં તો પણ બાઈક બાઈક આવડત નહીં આવડતું
બાઈક બાઈક તો પણ અમારે જીમ ઘણું દૂર પડે.
નિબ
અને એવું શેર્ટિંગ થતું નહિ વહેલા જવાનું.
કેમ વ્યાહલો જવાનું સ્વેટિંગ નહી થતું?
વેલા કોય પછી જીમજ પછી નઈ મજા આવતી.
તમે આમ કરો છો શું?
અમે તો હાલ ખેતી કર.
ઓ હ તો ખી કિંમત હત એ તમાર તો સારું.
જેમ જેવું જ છે અમારે પણમારે તો આમ ખેતીમાંડી કાય કોમ ના હોય કે એટલે થોડું બે હજારવા થાય તો
દોડો તો થોડું રનિંગ કરવાનું રાખો, વોકિંગ.
એવું તો કર હત થોડું થોડું એમ તો, એવી મોટી કોઈ તકલીફ નાહી નાની મોટી જ છે. પા તો બેલથી ચેતન થઈ ગયાલા આ હાર.
ચેતન થઈયાલા હારમ.
હ હ.
બરાબર.
કાર કે પછી મોટી તકલીફ થઈ જાય. પછ પેટમાંથી પછી અલગ અલગ રોગ થય.
પેટના કારણે ઘણા બધા રોગ થતા હોય.
મોટા ભાગે રોગ પેટના કારણે જ થાય.
હા વાત હાચી.
સિત્તેર થી એશસી થી નેવ ટકા રોગપેટ ના કારણે જ થતા હોય.
અચ્છા તમને જાણકારી વધારે લાગે.
જાણકારી તશે થોડી થોડી.
બરાબર.
પદમાં ફરાક બ હળે એટલે પછી મોટા ભાગે પાણી કારણે પેટના પેટ બગડે એટલે બધું બગડે પછી.
હા પેટ ના કારણે જ બધું થતું હોય આ બધું.
તમે શું કર છો?
હમ અમે બસ આ બેઠા આરામ કરાવ.
આરામ કરો છો?
હમ.
ચોગણસો.
હા બસ ખાટલા મુજા.
આાટલા મજા એમ, શું ત ધંધાપણી શું કરો છો?
ધંડાપોરણી એક દુકાન હૈ નાની મોટી.
નાની મોટી દુકાન છે એમ ને.
હમ.
શું રાખો દુકાનમાં?
દુકાનમાં અમારે કરિયાણાનું સમાન રાખો.
એમ.
કટલરી રાખો, પાર્લર રાખો. કોઈ દૂધ ડેરી હૈ પ્રઇવેટ.
ડેરી પણ છેમને.
પઈ ઘંટી હતી.
ઓહ તમે તો ખુબ મોટો ધંધો કરી ગળો હતો.
કરવો પડે શું કરો એક ધંધા ઉપર તો ના બે રવાય.
એ હાસિ વાત, આ ડેરીને ડેરીને ઘંટી તો કી બંધ થાય જ ને.
ના એથી દુકાને અમારે કરિયાનુ એ બંધ ના થાય એમ.
હા કરિયાણુ બંધ નો થાય. આ ગોમડામાં દુકાન આઈ હે તમારે તો. તો હારુ કે ગોમમાં બધી સુવિધા હશે એટલે.
ગોમમાં આ બધી સુવિધા નોર્મલ વસ્તુ.
અમુક ગોમોમાં તો નઈ બધું. તૈણ-તૈણ, ચાર-ચાર ગોમ ભટકવાનું હોય.
ના ના બધી જ ગોમમાં હોય તમને જાણકારી નથી.
જાણકારી તો અમુક એવા દૂરના વિસ્તાર ગોમડા માં નહી હતું.
એટલે અમુક પસાત વર્ગના ગોમડો આયો ઇવન ના હોય આમાં તો હાલ થોડું એક્ટિવ ગામ હે.
હા એની જ વાત કરું છું ને ત હું.
હ.
જ્યાં આદિવાસી વિસ્તારો બધું હો ને ને એ બધું.
હમ અમે આદિવાસી નહી અમાર તો બહઉ એકટીવ ગોમ હે.
એવું છે એમને.
હમ્મ. હમ્મ.
તોગોમમાં હારુ કેવાય તો તમાર ગોમમાં તો, સાવ ને બધું સેન.
અમારા ગામમાં ત્રણ સ્કૂલ હોય.
ઓ બેંક મેન છે.
બેંક નહી.
બેંક નહી એમ.
માથા ભારે ગોમ હેન તો બેંક લૂંટી લે એટલે નહી.
અને હાઈસ્કૂલ.
હા સ્કૂલ આએલી પડી હવે. હું કેવાય આમ કન્સ્ટ્રક્શન કોમ ચાલુ થવાનું હે ટુંક સમયમાં જ.
અને કોઈ હા વિદ્યાર્થીઓ માટે ભણવા માટે કોઈ લાઇબ્રેરી વાંચવા માટે.
એ હવે કામ પૂરું થવા જ આવ્યું હોય એ બધું તૈયારી થાય હવે.
એવું છે એમ.
હમ્મ હ. સરપંચ તો જાગૃત કોય નહી પણ ગામના બે-બે સરપંચ હોય એટલે ભેગા થઈને થોડું ઘણું કરે.
ઓહ એક ગામમાં બે સરપંચ છે. ગામ તો બહું મોટું લાગે.
ગોમ બહુ મોટુ અમારું.
બે સરપંચ હોય એટલે બહુ મોટું કહેવાયને.
હમ્મ બે અલગ-અલગ પાર્ટ પડે એમા.
તો તો હારુ કેવાય બે ભેગા થઇ ને કોમ કરતા હી.
ભેગા થઈ તો કોમ નહી અલગ-અલગ પણ ગોમ એક એટલે તળિયું એક. એટલે ગોમને તો કોમ કરે તો બી એક જ ગણાય ને.
તમારા ગોમમાં તો કોઈ નદી બધી ખરી.
બાજુમાં નદી ખરી અમારૂ ગોમ નદીના કિનારે જ છે.
તો તો પાણી હઈશે નદીમાં.
ના હુકી પો નદી.
હુકી છે એમ ને.
હમ્મ. કો બીજું શોંતિ તમારે જેવું હે
અમારે એમારા ગોમમો નદી છે અમારે ગોમમાં તો નદી છે એમાં પેલું શું કેહેવાય આપડે. હ ખાણ ખનીજનું કોમ થાય છે રેતીનું.
એવું એમ.
રેતી મૂકવાનું આપડે નય મકાન ચાડવા માટે લાવતા રેતી
હા હા સેન્ડ.
હા સ્યામ્યાનું
બરાબર.
મોટા ભાગે મોટા પાયે થાય છે.
એવું એમ તમારે કોઈ એવું કોઈ પ્લાન્ટ ખરો.
ના અમાર તો નહિ પ્લાટ પણ અમાર ગોમમાં ઘણા લોકો ને છે.
કેમ તમે પાછળ રહી ગયા.
અમારે જે નદી છે એથી દૂર છે અી.
નદીથી દૂર છે એમ.
હા આમે અમારે એ શું કહેવાય અમાર જે અમારા પરિવારમાં એવા કોઈ શિક્ષિત માણસો નતા એટલે આ બધું નાટ લું થમ
શું નથયુ
આ બધું શિક્ષિતધી ખબર ના હોય ને ઈ ટાઈમે.
તો આ બધા લોકો પ્યારથી પડેલા છે એમ.
હા બધા પેલે થી પડેલા એમ.
અત્યારે તો તક ટકવા જ ના દે આપડે નવા હોય ને તો.
હાલ તો બધું સારું હો એટલે તો કશું કરી નાખે ને.
હમમ એ ખરું વેચાઈ જઈ છે.
હા હાલ તો બધું નજીક નજીક પો લીજો છે બધી.
લીજો એમ લીજો એટલે શું?
લીજું એટલે આપડે જે જમીન શું કેવાય ખાન માફી પેલા શું કેહેય એમ કય રેતી કાઢતા હોય ને તે જગ્યા એ થી
હા.
એને સરકાર તરફથી મંજૂર કરેલી પ્લાન્ટ
ના બરાબર એટલે ત્યા ચાલીને રેટ આપે કે આપણને ડાયરેક્ટ ભરીને આપે.
ના ડાયરકેટ આવે.
ડાયરેક્ટ આવે એમ બરાબર એ રેતી લઈને પ્લાન્ટમાં જાય એમ ને પ્લાન્ટમાં થી પાછું પડે.
પણ માં જેને ડાયરેક્ટ લઈ જવું હોય ડાયરેક્ટ લઈ જાય અને થી હોય એ પ્લાન્ટમાં થી મળી રહી હતી. ચાળ
એટલે ચણતર માટે ડાયરેક્ટ લઈ જતા હસે ને પ્લાસ્ટર માટે ચાળી ને લઈ જતા હસે.
હા પલાસ્ટ્ટર માટે ચાડી ને લય જાય.
બરાબર તો એતો બો સારો ધંધો હે. તમે આમાં બો બણ
પણ અમારા તો નહી શેડિંગ થાય એમ સાહેબ
કેમ?
આપડે અમારે એ બધું નહિ પેલું શી કેવાય એટલી બધી પોહોચ નય અમારે. એના માટે એના માટે મોટી મોટી ઓળખણો ધોડી હાલતો બધું ભ્રષ્ટાચારથી ચાલે હ
બરાબર બે નંબરનું એમ.
હા બે નબર નું.
બરાબર આ રોયલ્ટી વગર કાઢતા હોય ને એ બધું હોય એટલે ઓળ ઓખાણ, બોળખણ ઓય ચાલતી એમ.
ઓળખણ હોવી જો હ તો ઓળખણ વગર કોઈ થતું જ નહી.
ના ના એ વાત સાાચી તમારે.
ઓળખણ હોય તો બધું થાય ને ઓળખણ વગર કું થાય એમ નહી હ.
તો તમારે એના સરપંચમાં પૈસા બહુ આવતા હોય છે ગ્રાન્ટોને
હા રીઝ નહી તો ગ્રાન્ટો ખૂબ આવે છે. અને થોડું ઘણુ આમ કર સરપંચ. ભ્રષ્ટાચાર કરી નાખે થોડા કામ
તમારા ગામમાં સરપંચ નો ઇન્ટરેસ્ટ છે. આખું અમક વાતાવરણ અલગ છે સરપંચની ચૂંટણીનું.
મા સરપંચની ચૂંટણી જ વિધાનસભાની ચંટણી અહીંયાથી ખતરનાક વાતારણ થઈજાય.
ઓહ હો પૈસા માંલતા હશે એટલે બઉ.
આવી તો સંસદ સભ્ય ની ચુંંટણી થાય તોય નેય હોય.
ઓહ
એટલું બધું
બધા રસ ધરાવતા લાગે વસ્તી
પૈસા કને વાલા ના હોય.?
એ વાથ હાચી.
પૈસા મળતા હોય તો ગમે જ, થોડો ખર્ચો કરી નાખી પેલા વસ્તીને ચાર પાંચ દ લાખનો ચા પાણી કરાવે, જમણવાર કરાવે, સવાણુ વ બેસીન
ઓહ
દારૂ પાવીન અરે શું ગમડામાં તો આ બધું ખૂબ ચાલે.
તો આપડો શું કેવાય? ગુજરાતમાં જ દારૂ બનતી નહી.?
નોમની દારૂ બંધી છે.
એમ દારૂ મળે તમારે?
અરે દારૂ ખુણે ખુણે મળે ગુજરાતમાં.
અમારે તો ગોમ મા તો દારું જ નહીં.
અરે અમારે તો ખૂણે ખૂણે મળે છે અયા
ફૂણે ફૂણે એમ?
હ તા ગોમ ના આ ખુણે કો દારૂ પલા તો કોણે જા તો ધારું.
ઓહ માથા ભરે ગમ લાગે તમારે?
માથા ભારે એટલે માથા ભારે એટલે કેવાનું માથા પારે પણ દારૂ મળે.
દર મળે એમ.? બરાબર તો આ ગુજરાતમાં ફક્ત તો નોમ આમ કાગળ ઉપર જ છે કે દારૂ બંધી, બાકી ખૂણે ખૂણે મળ મળતો તો હોય જ છે.
હા માળ સે ને.
બધા સિટીઓ બીટીઓ દરેક જગ્યા મળતા જ હોય.
હમ મોટા ભાગે મળળચ છે બધે. એધ
શું કરેશ? તમારો છોકરા બોકરા છે કે નહી?
છવ અમે તો અ લગન જ ન ઈ કરી આજ
નહી કરે લગન?
ના
કુંવારા ફરો આમ.
ઓ હો હો
તો અમર સાઈડ આવ તો અમાર સાઈડ આવતો ર ગોબઉ બધા બ છોકર્યો રખડે છે એકાદી લઈ યો વળી.